બોલો છેઠ
બોલો બોલો શું હલેે
બ શાંતિ
શાંતિ ન હોવી જોઈએ
શું થયું પું લેપટોપ ન
લેપટોપ ને હ જો લેપટોપ આ તો ગયું હે બટ સારું જલ્દી મગાવી લીધું
ફીચર્સ કયો શું નામ શું છે પ્રોસેસર શું છે કેતો ડિટેલ
એટલે આ એમેઝોન ઉપરને પેલા ઓર્ડર કર્યું હતું આું કેવાય લીનો એલું ક મોડેલ તો એનું ઓલું હે ફિફન આઈઆર એક્સ ન એટલે શું કેવાય પંદર પોઈન્ટ છ ઇંચની ડિસ્પ્લે વાળું અને ઉપરથી એ ટેન જનરેશન એટ એકમ લેટ ટેસ્ટ પછી એમાં જો પ્રોસેસર કહ ને એટલે અરેું કેવાય ઇલ સવ જરેન ફ સેવ હડડ એચક્સ વાળું એટલે શું કેમ આઈ નાઈન આઈ નાઈન ની થર્ટીન જનરેશન ને ટક્કર દઈ દેવું ઉપરથી ગ્રાફિક કાર્ડ છે આટીએ ફિફી સિક્ટી જેમાં તે નવ હજાર તો કુડા કોરે આઠ જીબી વીરે મારે એટલે ફૂલ પરફોમન્સ ખતરનાક ઉપર થી સોળ જીબી ની સોળ જીબી ની ડીડીઆર ફાઈવ રેમ હ જેને હું આપ આ એની ફ્રિકવન્સી છપ્પન સો મેગા ટ્રાન્સફર પર સેકન્ડ ની એટલે કામની ઉપરથી એક વન ટેબીની એસએસડી એ ફો જનરેશનની અને ડિસ્પ્લેમાં જોઓ તો ડિપ્લે થી એકો ચુમમાલીસ એટલેું જોરદાર
પણ એમાં એક કમી છે તે જે કીધું ને એમાં સ્પીકરની કમી છે
હા હાા ઈ તો અલગ ઈ તો બધા ગેમિંગ લેપટોપમાં રેવાનું સ્પીક માં પોતે કમી જ છે મોટી
મારે જરેન જીી ગાફિક પ્યો પાંચસો બ એસએસડી પાંચસો બાર મેમરી
એલા તાર તો બઉુ લો લેવલ નું હૈ
હમ મે બે વરષ પેલા લીધેલું છે ભાઈ
એવું એમને કેટલામાં આવું હતું
મારે સિક્ સિક્ ફાઈ થાઉઝન્ આજે બધું આવ્યું હતું
ત ર સ સ્ટીફન આથ સારું બોલ મેં પેલા ઓર્ડર કર્યો વન ટ્વેન્ટી સેવનમાં તોય મને પડ્યું હે અત્યારે આજના ભાવ મેં ખાલી જોયા ને એના એના જો આ સેમ વેરિયન્ટ ના હ એક લાખ ત્રેપન હજાર ને આમાંમાં બત્રીસ જીબી રેમ મારે જોતો હોય ને તો સીધા બે લાખા ત જ્યા
ઓહ હા કા ચીપ મોંઘી થઈ એમાં બધું મોંઘું થઇ ગયું
રેમ આવ્યું એટલે બધું મોંઘુ થઇ ગયું ઉપર ત્યાંનું ઈ હારું હો ત્યાંનો જે કેમેરો ફવ મેગાપિક્સલય જે અત્યાર સુધી નહીં કે ઇલેક્ટ્રોપમાં નહીં હોય
એવું છે
હા ખાલી એક અને એક બેટ બેટરી નો હે કારણ કે ખાલી સિક્ વોટરની બેટરી આપી હ છે આમ વગર પ્લગીને યુઝ કરું ને તો આમું વાય ડોંટથી બી એક કલાક માંડમાંડાય પીધે
બેટરી વગર પ્લગ ઈન કરાય ને પ્લગ ઈન કરીને ડ્રેન થઈ જાય
હા ગેમિંગ લેપટોપ છે એટલે તો હોલેસ પ્લગ ઇન કરી ના હવે જો આ આવી ગયું એટલે પરફોન્સ એટલે કાફા કાઢવા ના હોય
મોડીફાઈ બડીફાઈ કઈ કરાવવાનું છે
મોડીફાઈ મોડીિફાઈમાં કઈ સુને પ્રોટેક કરવાટું એકું લેમિનેશન કરી દેવાનું હને એના આટું ઓનલાઈન સ્કીન જોઈ નથી રાખીએ ઓર્ડર કરી દેવાની એટલે આવે એટલે સીધું લગાવ જ દેવાની
હા બીજી એસેસરીસ કઈ કઈ લીધી કઈ મારા પાસે જો કીબોર્ડ છે અને માઉસ છે વાયર વાળું છે માઉસ લોજીટેક નું છે
કેટલા ડીપીઆઈનું હેમાંઉસ્તાર
તો ફિક્સ ડીપી એ છે કઈ મને કઈ ખ્યાલ નથી કઈ જે આ કંપનીને આવેલા છે એ
મેં તો ઓર્ડર કર્યું હ વ ફોક્સ ન ઈ મારે કઈક છસો હોળમાંકીમાં પડ્યું હતું એ જીરો થી બાર હજાર આઠસો સુધી ડીપીઆ ફૂલ આરજીબી અને ઉપર થી એનો પોલિંગ રેટ વન થાઉઝન્ડ એટલેને લેન્સી ન કઈ શોધ ન
હા હા
અને કીબોર્ડ એ ઓર્ડર કરીેતોય પોર્ટ્રોનિક્સ હ્રન ઈ મને હત્યા વિશ્વમાં કેમાં પડ્યું ઈ ફૂલ આર જેબીમાં ને મલ્ટી ડિવાઈસ કનેક્શન નો ઓપ્શન એટલે એ કારણે હ ચાર ડિવાઈસ કનેક્ટ કરીને વાપરીકું આ ઉપરથી બ્રાઉન સ્વચમાં અવેલેબલ થઈ સિક્સ
માક સ્વીચ મા માક સ્વીચ
મક્ષ હા લેપટોપમાં મક્ષક્ષવી છે ને મારે હું ગમે તારે આઈજીપીય માંથી ડીજીપીયુ મોડમાં નાખી આપું
એઈ સારું ગેમિંગ લેપટોપમાં એ ફાયદો હોય
હમ બટ હું વે ઓલામાં જ રાખો એટલા પૈસા દીધા હોય તો લો પરફોર્મન્સ શું લેવા હાઈમાં જ કરો બધુ કામ
હા વાત બરોબર તમારે આઈ પફોર્મન્સમાં તમારે મસ્ત કામ થાય કોડિંગ છે ગેમિંગ ગેમિંગ તો મસ્ત થાય કેટલા એપીએસ થાય
ગેમિંગ તો ગેમિંગમાં તો હજી બ આઈડ અ હા હા બરોબર ગેમિંગમાં અત્યારે તો વેલો રેડ રમતો હતો એમાં હને લોબીમાં ઉભા હોય ને ત્યારે હાથસો એપી સુધી આવે જયારે આપણે શ એજને હ સિલેક્ટ કરું તોાડી સો ગેમ જેવ ચાલુ કરો ને એટલેને હાડી શું કે ત્રણસો ચારસો વચ્ચે ના ત્રણસો નહી કહ તો ત્રણસો એસી થી ઉપર અને મેક્સમમને પાંચસો સુધી એટલા તો આપી દે આરામથી
તો તો હાર મારું કેવાય મારા લેપટોપમાં મેક્સિમમ ત્રણસો એપીએ છે આપે
હમ
ઓહ
ફૂલા એ છે ટટેંગુ પટું કે ર જો લ છે નારે
હ હ
હા તો આમ તો આને એસી માં ચાલુ રાખવું પડે કારણ કે ધુમાડા કાઢે એટલે ગરમા ગરમ નાખે ઈટ
હા ફેન ફરે એટલે હીટ તો નાખે ક દને
ફેન અલ્લાહના નોર્મલી ચુમ્માલીસો આરપીએમ એ ફરતા હોય મેક્સિમમ જાય આમ સાત હજાર આરપીએમ સુધી
ઓ તેવો ભૂમ અવાજ આવતો હોય છે
અરે ભો આમું કે આમ ઉપરથી ગ્રાફિક કાી આિક આઠ જીબી વી મારે સેવ ઉપરલો બે હજાર ચારસો સત્તાણું મેગટ ઉપર અને એ ટોટલ ગ્રાફિક પાવર હૈ હન્ડ્રેડ વોટ
હ મારે મેક્સિમમ બાવીસો બારસો આરપીએમ બસ એટલા જ જાય મારે બહ વધારે જતા નથી
આ ર બહુ જૂનું લેપટોપ તે લીધું હ મારે તો હજી હમણા નીકળેલું એકદમ નવું ઈજ છે અને તે લીધું બે વર્ષ પેલા પણ ઈ છે બયનું તું બહુ વર્ષો પેલા
મને યાર એટલી બધું નથી ખબર
હમ હમ
હા હાલે આપડે આપડા પફોમન્સ માટે માટે બરોબર છે મારે કે બ ગેમિંગ ન કરવાનું ખાલી કોડિંગ કરવાનું એટલું તો ચાલી જાય એટલું એટલું બેસ્ટ છેરા માટે
આપડે તો બધું કરવાનું ફૂલ હવે હવે તો હેવી હેવી એ મોડલ ટન કરવાટુંને એ ક ક્લાઉડ પા હેને સર્વર કે સ્પેસ લેવાની જરૂર નહી કારણ કે પોતાની પા દેવું થઈ ગયું ખતરનાક સર્વર
બરાબર હા એ વાત બરાબર
આ એ હવે ગમે ત રેથોનીમાં પાર્ટિસિપેટ કરવો એટલે મારે બાર ના શું કેવાય પૈસા દઈને કે એવી જગ્યાએ સર્વર કે પ્લેટફોર્મ લેવાની જ જરૂર નહીિ હું બધે બધું વર્ક મારા ઉપર કરીક કારણ કે પોતે આખું મશીન લોડ ઉપાડી કે એટલું થઈ ગયું એવી
એનો એલો છે જને ભાઈ એની બોડી પણ સિલ્વર કલર બોડી થોડીક મસ્ત મોડીફાય કરી હોયને તો મસ્ત લાગે બોડી જુના જમાલાની હોય એવું લાગે
બોડીનો કલર જલા એ કલર એને એ એક જ છે સીલવર એટલે તે મેં કીધું કે કઈને જે આવે એ આપણેે એના પર મસ્ત સ્કીિન લગાવી દો એટલે વાત પોતે
સ્કીનમાં ડેમેજ નહી થઈ લેપટોપ ને
એ અરે કઈ ડેમેજ ન થાય એ એકદમ મસ્ત લેથર પ્રૂફ સ્કીિન આવી જાય એથી કઈ જ ન થાય
હા
ઈતે મસ્ત હવે સ્કીન બીન લગાવી દેવાની અને ઉપરથી ફૂલ થ્રીડી ટેક્ચર વાળે હું તો સ્કીન લગાવું એટલે કઈ થાય નને સ્ક્રેચ વેચ આવે ને ઉપરથી ચા કોફી કેવું ગરમ પાણી પડી જાય તો લેપટોપ ને કઈ અસર ન થાય
બરાબર કેટલા એક વર્ષની વોરંટી આપે ને આ લોકો
કેમાં
આ લેપટોપમાં
લેપટોપમાં હા એમ ડેમે એમ એમ વોરંટી હોય કે બગડી જાય કે આમ કઈક અચાનક ક્રસ વેશ થઈ જાય એની એક વરની હોય બાકી ડેમેજ વોરંટીની એ બધી એની ત્રણ વરષની
હા બોડી બોડી કાઈ પણ ફાટી જાય કે આમ હીટ પકડે ને બળી જાય તો એ બધું
એ બધું વોરંટીની અંદર ક્લેમ થઈ જાય
બરાબર બરાબર પીસ ટુ પીસ ર રિપ્લેસમેન્ટ થાય
મતલબ
કઈ પણ આમ ખરાબ થયો આમ મ રિપેર થાય એમ જ નથી તો પીસ ટુ પીસ બદલી દે એમ
હા બદલી દે મોટો મધરબોર્ડનો ઈસ્યુ આઈ જાય કે પછી પ્રોસેસર કેવું કઈક બેકાર નીકળી જાય બદલાઈ દે અઠવાડિયામાં નવું
હા તો ઈ સર્વિસ બરોબર છે અને બીજી કઈ સર્વિસ આમ ફ્રીમાં આપે આ લોકો કે
બીજીને બીજી તો ના બીજે કઈ નહી બસ હવે આ જ ગણી બીજી શું જોય સર્વિસમાં
હા આમ તો કઈ વાંધો ન સાચું ન વાપરો એટલે
કઈ વાંધો ન આવે પછી તો બાકા ચીકી બોલાવાની
હ એવી ટાસ્ક કંઈક એવી ગમે કરો વેલોરા જીતી એ વાસીડી હું બોલી ફા સિકસ
અરે બધી એક નંબર આલે મારે ફોટીન ફોટી પે રેઝયુલેશન પર એકમદમ સ્મુથ આટલી લેગ ન થાય કારણ કે હવે તો ડી અ લેસર ફોર પોઈન્ટ ફાઈવ ફ્રેમ જનરેશન ચાલુ કરી દેવી એટલે એક ફ્રેમને હેને સ્ટ્રેચ કરી સાડા ચાર ફેમ કર નાખયા એટલે નોર્મલી માનલે નોર્મલી માન હાઈટ એફપીએસ આવતા હોય સીધું ડીએલસ ફોર ઓન કરો એટલે હાઈટ ના સીધા બસો
છો હા બરાબર ઈ તો ડાયરેક્ટ બરોબર ઈ થઈ જાય
હમ પછી હવે કઈ જરૂરત નથી બધું સારું હે ખાલી સ્પીકર એક નંબર મળી જત ને પછી તો મજા આવી જાત
હ સ્પીકરનું થોડું કેવડ આવે પણ ઈ તો ચાલે ને
હા સ્પીકર વગર હાલે તો નહીં બટ લાવવું પડે એવું હે
સારું ચાલો મળ્યા પછી
ઓકે ઓકે